હલો હા કેમ છો સંભળાય છે
હા મને બરાબર તમારો વાત સંભળાય છે પણ થોડો સ્લો છે પણ વાત થઈ શકશે
ઓકે
તો આપણે આજે હેલ્ધી ફૂડ વિશે વાત કરશું
હા ચોક્કસ કેમ નહીં બહુ જ સારો અગત્યનો ટોપિક લઈને આવ્યા છો તો આપણે તમને શું લાગે છે કે કઈ રીતે ખાવું જોઈએ હેલ્ધી ફૂડ
હા આજે જમવાનું આપણે દરરોજનું જે જમવાનું છે એમાં હેલ્ધી ફૂડ રોજનું હોવું જોઈએ આપણે જોતા હોઈ છે કે લોકો સવારે બ્રેકફાસ્ટ કરે છે પણ એમાં હેલ્ધી ફૂડ ન ઇન્ક્લુડ નથી કરતા તો મારા ખ્યાલથી રોજ બધા એ ફ્રૂટસ પાંચ ટાઈપના ફ્રૂટ્સ ખાવા જોઈએ જો રોજ બધા અલગ અલગ ટાઈપના ફ્રૂટ્સ પાંચ ટાઈપના ફ્રૂટિસમાં એક ડડીસ ભરીને ખાય તો એમને ઘણી બધી રોગ પ્રતિકાર શક્તિ વધી શકે પછી તમે જમવા પછી તમે સવારના ચા પીવાનું જોતા હોય છે કે રોજ બધા લોકો ઉઠીને ચા પીતા હોય છે પણ એના બદલે દૂધ અથવા જ્યુસ પીએ તો એમને એમના શરીર માટે ખૂબ ફાયદો થઈ શકે છે
હા સાચી વાત છે તમારી પણ ચા તો આજે એવું છે કે કળિયુગનું પીણું બની ગયું છે એટલે ઠેર ઠેર નાના છોકરાઓ સુધા હવે ચા પીતા થઈ ગયા છે એટલે એક જાતની ખામી જ કહેવાય આપણા આરોગ્યની પહેલાંના જમાનામાં એવું હતું કે કોઈ જો માંદું પડે ને તો એ ચા પીતું હતું અને બાકી એમ રોજ દૂધ પીવે હવે આપણે અત્યારે ઊંધું થઈ ગયું છે કે રોજ બધા ચા પીવે અને જો કોઈ માંદું પડ્યું હોય તો એ દૂધ પીવે એટલે ચા તો ખરેખર બહુ જ નુકસાનકારક છે અને ચા ની અંદર જે ખાંડ આવે છે એ વધારે નુકસાન કરે છે પણ છતાં લોકો સ્વાદને કારણે અથવા કંપનીને માટે પીદે રાખતા હોય છે ચા એટલે ચા તો ખરેખર બહુ જ દૂષણ છે એક જાતનું અને તમને કદાચ જાણીને નવાઈ. લાગશે કે મહારાષ્ટ્રમાં ને અમુક જગ્યાએ બધી જે ચાના આઉટલેટ્સ હોય છે ને એનું નામ છે, જેમ કે યેવલે અમૃતતુલ્ય ચા. એટલે એકચ્યુલી જે કેફિન છે અને એક સારી વાત નથી જેમ. ચા પીવી પણ એને અમૃતને અમૃત સમાન ગણી લે છે લોકો, એટલે એવી બધી માર્કેટિંગ પ્રોપોગેન્ડા કરે છે. એટલે આ વસ્તુ દૂષણ એક ફેલાઈ ગયું છે. ચા પીવાનું અથવા તો ચા નહીંને કોફી પીતા હોય છે બધા, અમુક લોકો કો તો એ પણ એટલું જ સાઉથ ઇન્ડિયન લોકો તો દિવસ ની સત્તર-અઢાર કપ કોફી પી જતા હોય છે, એ પણ એટલું જ નુકસાનકારક છે.
તમેઅ ચાને જો યોગ્ય રીતે પીવામાં આવે, જેમ કે અલગ અલગ પ્રકારના તમે લેમન ગ્રાસ તમને શાક માર્કેટમાં તમે જશો તો તમને લેમન ગ્રાસ મળે છે. એ લેમન ગ્રાસ અ બવજ ફાય દોષે એવી એક ચા છે, એનો ટેસ્ટ બી ચા જેવો આવે છે. પણ જો તમે ઈ એની ચા બનાવીને પીઓ, એની અંદર ક્યારેક તમે હેની નાખો અથવા તો લીંબુ નાખો. ને જો રોજ ઈ ચા પીવામાં આવે તો તમને શરીરને ખુબ ફાયદો કરે છે. તમે ચા અ પીવા પણ એને અને રીત થોડું તમે ચેન્જ કરી નાખો, જેમ કે ગ્રીન ટી છે. તમે ગ્રીન ટી સવારના રોજ ચો પીવામાં આવે તો, તમારા આ તમારા જે મુખ પુષ છે, એના ઉપર તમારું સારું એવું તમને અ અ લુક સારો આવે છે એના લીધે સ્કીનમાં બી ઘણો બધો ફેરફાર થાય છે, તમારું ડાયજેશન સારું સુધરી જાય છે ને, જો એમાં તમે ચા ની અંદર એક લીંબુ નીચવીને બી પીઓ તો તમારા જે લોકોને લૂઝ લુઝ મોશનનો ઈસ્યુ હોય છે, એમાં સોલ્યુશન મલી શકે છે, ચા પીવાથી બી તમને ઘણા ડાયજેશનમાં ફેરફાર થઈ શકે છે. તો તમે એને યોગ્ય રીતે પીઓ. તો તમે ચા સારી રીતે પી શકો છો. તો જે એનો તમે એમાં એનો ફાયદો પી લઈ શકો છો. ચા નો. અને કોફી બી તમે જો બ્લેક કોફી પીઓ તો એ પણ તમને શરીર માં ફાયદો થઈ શકે છે, પણ તો આપડે છે ને સારી એની યોગ્ય રીતે ચા નથી પીતા, આપડે એમાં દૂધ નાખીને પછી એમાં આદુ નાખીને, ને, એ એ આપરુ ગલત છે, એ રીતે તમે પીવાથી તમને એસિડિટી અને બીજા ઈસ્યુ આવે છે. તો તમે દૂધ અને ચા ને મિક્સ કરીને કે દૂધ કે કોફીને મિક્સ કરીને પીઓ તો ઈ હેલ્ધી ડ્રિંક નથી કહેવાતું, પણ એને તમે વિદાઉટ મિલ્ક પીઓ તો તમે એ હેલ્ધી ડ્રિન્કમાં એને ઓપ્શન આપી શકો છો.
તમારી વાત એકદમ સાચી છે. અને એ મ સિવાય પણ આપડે જેમ કે અઠવાડિયે એક વાર કે અ પંદર દિવસે એકવાર એવી રીતને પણ હેલ્ધી હેબિટસ બીજી ખાવાની પાડવી જોઈએ. આજકાલ તો લોકોને એવું પણ જોવામાં આવ્યું છે કે ફાસ્ટ ફૂડ માટે એટલું વળગણ હોય છે કે સાંજના ટાઈમે એ લોકો નોર્મલ શાક-રોટલી કે દાળ-ભાતએવુ ખીચડી-કઢી એવું તો કંઈ ખાતા જ નથી. રગડા પેટીસ છે, પાઉભાજી છે કે પછી એ રીતનું બધું જે પાસ્ટ ફૂડ કેટેગરીમાં આવતું હોય પીઝા, બર્ગર તો મોટે ભાગે યંગસ્ટર્સ કે છોકરાઓને એવું જ ભાવતું હોય છે. અને પછી એમાં થાય છે કેવું કે થોડાક દિવસ આપડે એ રીતે ખાઈએ. લોકો બહાર પાર્ટીમાં જાય તો પણ એવું જ ખાય. એટલે પછી એમને નોર્મલ જે ખાવાનું ઘરનું હોય ને એમાં એમને મજા ના આવે, એમ એમાં કંઈ થ્રીલિંગ ના લાગે કે સારું ના લાગે. પણ એ જ ખાવાનું એમના માટે બેસ્ટ છે. પણ એવી ખોટી ટેવો જુદી જુદી રીતે પડી જતી હોય છે બાળકોને પણ અને મોટાઓને પણ, જે ઘણી નુકસાનકારક છે.
તમે બહુ સરસ રીતે મને માહિતી આપી. એ ખરેખર બહુ આપરા સમાજનું એક પાસું છે, જેમાં આપરે જે રોજ જમવાનું આપરી જે સાત ટાઈમ જમવાની પદ્ધતિ આયુર્વેદિકમાં થવી છે એની બદલે આપડે એ પદ્ધતિની ઉલટી દિશામાં જઈને આપડે જે વેસ્ટ સાઈડ નું ખાવાનું જમીએ છીએ. એ આપણને આપણના શરીરને નથી અનુકૂળ થતું અને એના લીધે આપણને ઘણા બધા ડીસીસ થઈ શકે છે. અને આપડ ડ્ર્રીંક્સમાં બી યુવા યુવાન લોકો તમે જુવો છો તો કોલ્ડ ડ્રિન્ક્સ આજે જે બધા કોલ્ડ ડ્રિંક્સ આવે છે, એનર્જી ડ્રિન્ક્સ આવે છે, જે એનર્જી માટે એ લોકો પીવે છે. પછી એ પૂરતું જમવાનું નથી જમતા એટલે એનર્જી નથી રહેેતી અને પછી એનર્જી ડ્રીક પીવાનું શરૂ કરી દે છે, એ લોકો જે શરીરને બહુ નુકસાન કરે છે. એના બદલે તમે એનર્જી ડ્ર્રીંક તરીકે, એનર્જી ડ્રીંક તરીકે, તમે મિલ્ક ની અંદર કેસર નાખીને પીઓ તો એ તમને બહુ સારી રીતે એનર્જી આપે છે. રાત ના સુતા પેલા આપડા સંસ્કૃતિમાં જ કેસર વાળું દૂધ પીવાનું કહેલું છે. જો ઈ તમે કેસર વાળું દૂધ રોજ રાતના સુતા પેલા પીઓ તો તમને સારી નીંદર આવે છે. પરંતુ આજના યુવાન લોકો આ બધું સ્વીકાર નથી કરતા. એ લોકો જે વેસ્ટ કલ્ચર છે હેલ્ધી ડ્રિંક્સ યુવાને બદલે એ લોકો આવા એનર્જી ડ્રિંકસ પીવે છે, જે માર્કેટમાં અત્યારે બહુ સારી રીતે મળે છે. એક પંદર રૂપિયાની એક બોટલ લઈ અને એનાથી એમને એનર્જી લઈને પછી ક્રિકેટ રમવા જવાનું ગમે છે. પણ એજ વસ્તુ જો એ દૂધ પીને ક્રિકેટ જ રમવા જવાનું કરે તો એમને એમના શરીરને બી ફાયદો થાય છે.
હમ, સાચી વાત કીધી. અને આ એનર્જી ડ્રિંક્સનું માર્કેટિંગ એટલું બધું જોરદાર છે ને, કે એમાંથી બચવું ઘણું જ મુશ્કેલ છે. કેટલા બધા સુપરસ્ટાર જે હોય ક્રિકેટિંગના અથવા તો બીજા સ્પોર્ટ્સ પર્સન એ બધા એનર્જી ડ્રિંકની જાહેરાતો કરતા જ હોય છે, એટલે લોકો ભરમાંઈ જાય ને કે આ નથી એમને એનર્જી મળે છે તો અમને પણ મળશે. પણ ખરેખર એ લોકો પણ એનર્જી માટે એ પીતા નથી હોતા, એ ખાલી જાહેરાત માટે બતાવતાં હોય છે, એટલે આ રીતે પણ ગેરમાર્ગે દોરાય. છે. મોટા ભાગની પબ્લિક પણ એનાથી બચવાના પણ રસ્તા છે. તમે જે એનર્જી ડ્ર્રીંકની વાત કરીને તો જે સત્તુ હોય છે ને, જે આપડે દાળીયા દાળિયા વાટ ટીને જે લોટ બને સત્તુ એ પણ ઘણું બધું એની અંદર એનર્જી હોય છે, એનર્જી ગિવિંગ ફૂડ કહેવાય છે ચણા તો સત્તુ ચણામાંથી જ બને. તો એ સત તોનું જે રાબ બનાવીએ અથવા તો સત્તુનું પેલું છાસ નાખીને ડ્ર્રીંક બનાવીએ ને તો એ પણ ઘણી બધી એનર્જી આપે છે, અને ઉનાળામાં પણ સારું અન એનાથી લૂ પણ નઈ લાગે અને ઘણા બધા એના ફાયદા છે સત્તુના. બીજું એક મને જે લાગે છે ને કે, જ્યાં આપડે અત્યારે થાક ખાઈ રહ્યા છે ફૂડ હેબિટ્સમાં કે આપડે વિરુદ્ધ આહાર ઘણો બધો કરીએ છીએ. જેમ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે અ ફ્રૂટ અને દૂધ એક સાથે નઈ લેવાના અથવા દહીં અને દૂધ એક સાથે નઈ લેવાના અથવા દહીં અને ફ્રૂટ એક સાથે નઈ લેવાના તો, જે યોગડ છે એમાં એ જ છે, કોમ્બિનેશન ફ્રૂટ સલાડમાં દૂધ અને ફ્રૂટ છે, મિલ્કશેેકમાં દૂધ અને ફ્રૂટ છે, તો એના લીધે લોકોને ચામડીના રોગો ઘણા બધા વધી રહ્યા છે. લગભગ આમ કહેવાય કે, કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એમ કહેવાય. ઓલમોસ્ટ કેટલા યંગસ્ટર્સને, બાળકોને પણ ચામડીનું ખંજવાળ કે પછી એલર્જીની સમસ્યા જોવામાં આવી રહી છે. જે ઘણું ભયજનક છે તમને શું લાગે છે આ બાબતે?
હા હા બેન તમે જે માહિતી આપી એ મને બરાબર લા લાગે છે કાંદા સાથે બી દૂધ તમે ના પી શકો હવે આપણા કેરીની જે સીઝન ચાલે છે તો કારેલા ના શાક સાથે તમે કેરી ના ખાઈ શકો. એ માહિતી ન હોવાના કારણે ઘણા લોકો એનો ઉપયોગ નથી કરી શકતા જેના લીધે અ આ બધી વસ્તુ થતી હોય છે એ વા વાત તમારી એકદમ પર વાત કર છો એ અ ને બે અ ઈ અ એ મે ઘણી જગ્યાએ અ જોયું છે, આપડા ગુજરાતી જ જમવામાં કે બાસુંદી એક બાજુ બાસુંદી હોય જમવામાં અને એક બાજુ દહીંવડા હોય. તો આજે જે જમવાનું છે, તમારે અલગ-અલગ જે તમને પ્રકાર જમવાના આપેલા છે તમને જે તમારા સ્વાદને ભાવે એ જ તમારે જમવાનું છે તમારે જેટલું જમવાનું આપેલું છે બધું જ નથી જમવાનું તમે સલાડ ખાઈ રહ્યા છો અને કાંદા લઈ રહ્યા છો તો તમે બાસુંદી તમારે નથી ખાવાની. કા તમે એ સલાડ ના લ્યો કા તમે તમે બાસુંદી ન લો તમારા જમવામાં, તો ઈ માહિતીનો અભાવ હોવાના કારણે લોકોને આ માહિતી નથી પોહોંચતી. તો આજે તમે અ અ જો તો છો કે ઘણા જ અ ચામડીના રોગો એના લીધે વધી રહ્યા છે કેમ કે આજે કયા ટાઈમે તમારે કયું જમવું કોની સાથે શું જમવું એની ઇન્ફોર્મેશન બધા લોકોને નથી હોતી જેના લીધે આ આ બધી સમસ્યાઓ હમણાં ઊભી થઈ રહી છે, એ વાત તમારી બરાબર છે.
હમ, બરાબર છે. અ-અને આના આજે-આજે બધી ફાસ્ટ ફૂડ અને બધી પેટન્સ છે, એના લીધે પેટના રોગો પણ ઘણાં વધી રહ્યા છે, કે અ જે કંઈ આપણે જમીએ અને એની અંદર ફૂડ કલર હોય છે. જે જમવાનું એટ્રેક્ટિવ બનાવા માટે અથવા તો અમુક પ્રિઝર્વેટિવ હોય છે એ બધું જ આપડી નર્વસ સિસ્ટમને નુકસાન કરી રહ્યું છે ફૂડ કલર પણ અને પ્રિઝર્વેટિવ પણ તો જે નર્વસ સિસ્ટમ છે અને જે આપડી હોર્મોન્સ છે એનાથી આપડુ એટલે કેવું કે એક જ ટીપ પૂ હોય જેમ ઝેરનું પણ એ આખું બધું આખું વેસ્ટ થઈ જાય ને એનાથી એવી જ રીતે નર્વ આપડી જે હોર્મોન્સ છે. એ બઉ જ ઓછા પ્રમાણમાં અ હોર્મોન્ સિક્રિટ કરે છે. પણ એ આખા બોડીને રેગ્યુલેટ કરે છે એમ, તો એ હોર્મોનલ સિસ્ટમમાં જ ઇમ્બેલેન્સ થઈ જાય છે, આ ફૂડ કલર અને એના લીધે પ્રિઝર્વેટિવ્સને લીધે, એટલે એના લીધે આખું બોડી ઘણીવાર આપડે જોઈતા હોઈએ છીએ કે કેટલા બધા રિપોર્ટ્સ કરાવે છે, લોકો પણ કંઈ પકડાતું નથી રોગનું કારણ રોગ નથી પકડાતો. તો એ બધું આ હોર્મોનલ સિસ્ટમના ઈમ્બેલેન્સને લીધે થતું હોય છે. જે આ ખોરાકનો જે એમાં ફાળો છે, એ ઘણો બધો છે. ઇવન આ છોકરાઓ નાના છોકરાઓની જે બર્થડે પાર્ટીસ હોય